બસ મજામાં તમે,
હું પણ મજામાં છું. બાકી બધું કેમ સરસ
હા સરસ જ છે શું ચાલતું છે તમે?
હમ્મ એજ તો જોને આજે છે ને એક મહત્વના વિષય પર મારે વાત કરવી છે. કે જો આજ. આજકાલનું જે જનરેશન છેએ ખોરાક નો બગાડ બહુ વધી ગયો છે. નહી તમને શું લાગે એના વિશે?
હમ્મ એ તો છે જ કેમ કે જો તમે કઈ પણ જગ્યા એ મતલબ એવું લાગતી જ છે કે બધા એ કઈ પણ માં લેવા કે આમ તેમ.
હા સાચું કીધું તમે જો ઘણા લોકો છે ને જરૂરત કરતા વધારે ખાવાનું બનાવે અથવા મંગાવે અને પછી બાકી રહેલા ખોરાક કચરામાં ફેંકી દે છે આ ખરેખર મતલબ એક ચિંતાજનક બાબત છે નહી. આવું નહી કરવું જોઈએ જેટલું જુએ એટલું જ મંગાવો. .
હા તમને સાચું કીધું કેમ કે જો એ મંગાવે બહુ વધારે એ ખાવાય ને પછી એ બધું ને ડસ્ટબિનમાં ફેંકી દે પછી એમ જ વેસ્ટેજ જાય છે.
હમ્મ એજ એજ આ છે ને ખાસ કરીને તમે જોયું હશે કે કશે કોઈ પાર્ટી હોય કે મોટા નાના કાર્યક્રમ હોય તો ત્યાં જ આવું થાય છે કે ખોરાક ખુબ બગડે છે. અને ઘણી વખતે લોકો માત્ર છે. ને દેખાવવા માટે વધારે અ કેવી જાત જાતની વાનગીઓ બનાવે આપણે લગ્ન પ્રસંગમાં જોયું હોય કેટલું જાત જાતની મીઠાઈ હોય ખાવાનું ફરસાણ હોય તો એમાં એ લોકો ન બગાડ તો થઈ જ જાય છે. તો એ પણ એક વિષય છે જ.
હમ્મ તમારે સાચું જોઈ કેમ કે જો તમે આપડે મતલબ કોઈ પણ ફંક્શન થવા જ મેરેજ યા પછી કોઈ પણ એ પાર્ટી થઈ જાય પછી ન્યૂ પ્લાન મતલબ ન્યૂ સેલિબ્રેશન હોય યા પછી એન્ટ્રીસ સેલિબ્રેશન કઈ પણ હોય એમાં ઓર્ડર દઈ દીસું આપણે પણ એ ઓર્ડર આપી દો એ બહુ વધારે બનાવી મૂકી અને આપડે જેટલુ કીધેલું હોય એ લોકો એ બહુ ઓછા આવે તો એ બધું પડે એને વેસ્ટેજ જાય છે. .
હા. હા. અને આ લોકો આ ખોરાક નો બગાડ કરી રહ્યા છે એ લોકો આ નથી વિચારતા કે જેણે આ ખોરાક નો બગાડ કર્યો કોઈ તરે હોય કે ઘરમાં ઓર્ડર કરી દે છે અને એસ્ટ્રા બહાર ફેંકી દે છે તો એ એ બીજી સાઈડ જોઈએ આપડે એવા ઘણા લોકો એવા પણ છે જેમને દિવસમાં બે વખત પૂરતું ભોજન પણ નથી મળતું આ આપણ એક વિચાર કરવા જેવી બાબત છે ને કે આપણે કેટલો ખોરાક નો બગાડ કરી રહ્યા છે અને બીજી જગ્યા અમને ખોરાક મળતું જ નથી એ દુઃખ જ લાગે છે. મને
હા તમને આચું કીધું હવે મેં મતલબ એક બે જગ્યા જોયેલો છે એ બિચારા મતલબ એમને એક ટાઈમ નો બી નહી મળે એ એમ જ આમથી મળે તો કામથી મળે સોચીને આ રહે અને પછી કે ખાઈ લે અને બસ જેટલું મળે ને એના પર એ શાંત રહી જાય પણ બાકીના લોકો શું કરે આ પોતાનું તો જોય જ પણ હજુ એ ઓર્ડર લિમિટના બહાર ઓર્ડર કરીઢ દે જેટલું ખાવા એટલું ખાય પછી બાકી બધું ફેંકી દે. એવુંની સો જને મળેલું હોય એને આપી દોસું તો એ આપણે આશીર્વાદ આપશે તો એ સારું મળલે છે પણ એ એવું નહી સોચ મૂકતા કે ભાઈ આપડણે એટલું ઓર્ડર કર્યું છે પણ એ જ ઓર્ડર જ આપણે લિમિટમાં કરશું તો આપણા પૈસા પણ બચશે. તે અને જયારે આપણે ગરજ હશે કે ભાઈ આજે મને ખરોખર ગરજ છે તો એ તે દિવસે ઓર્ડર કરી શકીએ પણ એ પહેલા જ ઓર્ડર કરીને બધું વેસ્ટેજ કરી મૂકે.
સાચું કીધું અને જોવો ને અ આપડે શું કે આમાં ખેડૂત તે ને કેટલી મહેનત હોય છે. અ પાણી ન હોય છે વીજળી જાય જમીન અને સમય નો ઉપયોગ થાય છે તો અને બીજી બાજુ અ તો ખોરાક બગડે. ત્યાં બધા સંસાધનો ન પણ કેટલું વ્યર્થ વપરાશ થઈ જાય છે.
એ તમે હા ચું ક કેમ કે આવામ તમે કેતા છો. કે ભાઈ ખેડૂતોને કેમ કે એ જયારે ઉગા મતલબ બીજ રોપે એ બીજ રોપે પછી એને નાનાથી મોટું કરે પછી એને હાર્વેસ્ટિંગ કરે એમાં એટલું ટાઈમ જાય એ એમને નહી ખબર હોય જે વેસ્ટ કરતા હોય એમને એવું એ જ લાગે કે ભાઈ આ બસ આપણે પૈસામાં મળતું છે આપણા પાસે પૈસા વધારે છે એ પૈસામાં મળતું છે તો એ બસ લેવા લેતા જ રહે અને વેસ્ટ કરતા જ રહે પણ એને એના પાછળની મહેનત અગર ખબર પડે તો એ બરાબર લિમિટમાં યુઝ મતલબ એ વેસ્ટ નહી કરશે એને.
હા એ એશ તો જો ને એશ તો જોને એક કિલો ચોખા કે ઘઉં તૈયાર કરવા માટે પણ કેટલું પાણી વપરાય છે. અ એ જોવા જાય તો એ એ લોકો લોકોને સમજ પડે કે ખોરાક નો બગાડ નહી કરવો જોઈએ અને